હલો-
હમ
હમ હ કો-
કોઈ નહી કૂછતી ઓલ- ઓલા ને શું રહ્યો હમણા ઈ તો એમ નય લાગતો કે ડરયો એક દિવસ.
તમે થોડી નીચે કામ જોવા ગીટી મોબાઈલ અ ઉપર હતા કામ જોવા ગીટી નીચે
સેના કા
હા અનુપ્પા કે અપ્ હોય ને આવો નાનો હા અલા દરિયામાં વગાય ને દોડીમાં ઓકાત આયવા. તે બો વાત છે તો તમને તે નથી કરું કર ખાલી જોવા કે-
હું અહીંયાજ આપે-
ના નીચે પહેલે છે દે છે પેલાવા કામ પર- અને પપાન દોસ્ત હ ભાઈથીમ કીધું આવે-
હા હા-
મેન બેન બજુવા મોળ થઈ ખબ મને બોનાની-
હય અમારે થી એકલો એકલા તો દૂધ પીધું હતો ને અવારમાં વેલા ઉઠણ માં ગયા ત-
હમ-
પતો એકલો એકલો દૂધ પીતો પીતો હોઈ ગયો સટી જ-
હ-
કઈકોતોતી મનેનીંદ રાત હતીી ત ઉસાાન ફોન આ- હું એ જોલું આવતું હતું મારે તો મે એક જનો કપસ કઈ-
હા પછી તો આતો ઉઠી જાય દોડે તો-
હા ચાલ-
હમ-
હા તો લ બલકુલ મમી- હન કઈ રતી હતી હા હા એટ તો સેટ કઈ રહતો- એનું આવ્યું હતો મમ્મી ન- ઓલયો હોય તોસ કઈ હમભરાવાત-
હ વાત નથી કરવા દીધી બે દી થા હું-
હ ન નકરતો પણ તોય ઓલય્યું કે હમણાં તોય કે ફૂઈને ફોન કર-
ના કા વિડીયો કોલ કરા-
હા ફને ફોન કરીને બેઠું બેઠી-
તેવું દાત પ મમ્મી પૈશ પેલા-
હા અ માને કેમ શો કરીશ તો ડાયી છે બેસાડી-
હ એ આ હ બડી કોલજ કરાવી-
હ મમ્મી મે ધોલી પૂજ એવી હતી તું વે ગી- હા તો કે વય કે રમેશ આવ કરતી- એક હસ એ વચઈ-
હા તે મને તમે તેી ને કેજ-
હા એનેમ જોલી ને મણકો ખઈ હોય ને તો એ હવે પૂરું- જી કેયા ન તો આવું કઈ ન કમે કરે ખહી ગયું કે કેવું-
હા કમર નું કઈક ક જોયને-
મણકા ખહી ગયા એ કે થોડીક- કામ ન કરી સુધ-
હ અંજુ પાકીસન
હા હવે હમણાં અંજુય છે કેશે સત મહિનાનું વારશે છ મહિનાની જ છે ને-
છ મીનનીવા કેલમ ન હા મધ આલા -
હા ચાલ-
દવાસ પછી તો ખરી-
હ ઓલું હું કેવાય આપડે શ્રાવણ મહિનો કઈ ચાલુ થાય.
હજ તો વાસીને હજ તો. એટલે વાત તો નહી હોય છેલ્લા એન્ડમાં તો રખતાબંધન છે. પછી સા મહિના ચાલુ થાય ને રસ્તા બંધર ન હોય. લ્લાંન્ટ મમીનો મજે છે.
તે રક્ષાબંધન હોય એ પેલા ન હોય શ્રાવણ મહિનો
હા ઈ પેલા આઠમા મહિનામાં એમ તો કોણ શ્રાવણ મહિનો ચાલુ થાય
એટલે આ તો આ હું કેવાય હિમાચલ વાળાને તો હમણાં થી ચાલુ થઈ ગયું શ્રાવણ મ મે અર તો જેમ બાર છે ને બીજા યુપી બિહાર વાળા ને પંદર ઓ ત્રક તારીખ થી નહી ત્રણ તારીખ થી થાઈસ મેં તો અમારે ત પંદર તારીખ થી થાય લખોગ આપડે ચૌદ પંદર
હા મહિના દિ ન હોય ને એટલે હ તમાંઠ એટલે બીજા પખવાડિયા મતબ ગાવ કે પેલા પખવાડિયામાં
કોણ જાણે એતો.
એ રક્ષ રક્ષાબંધન લગભગ કોઈ નામનીયો. કે નય એ ન હોય.
જણાવી તો મારે.
ગુજરાતી કે કેલેન્ડર ગુજરાતી જોવું તો ના બગ સંબંધાનમાં ચાલુ થઈ ગયોય મહિનો આપડ ન ઝુંઝા વેલા ક લઈ.
હા તે રાખડી મોકલાવી જોઈએ ને ત એડ્રેસ.
એ તાત મહિનામાં થી અઇઠ્યાવીસ કે ચોવી કે.
હા તો મનેમ છે પંદર ચૌદ પંદર જ થાય.
હમ.
રાખડીે તો મે એમ ત લઈને લક લાવી જાય
મારે કળ ને કુડીઓ ક અને પપ્પ હ છે.
હજીત વાર છે નાકડી ક્યાં કુલ અમારી અજીત કેતા નાઈ છે અજીત કે તન હા પંદર એક દી પછી આય છે. કેતાને તે હા હવે પછી મોકલા દે બંધશેન છે ને કઈ નઈ. હું હવે લઈને મોકલાય દે અહી તો મળશે તો ને.
ન ક આહીંથી મોકલાગહીંથી
ના રે ના હવે અહીંથી મોકલાઈ દો અમે ભૂગી જ અંથી બી
અલ્ દાખલી બ નમલ તોલે
હે ના ના. મળી જાય એ રાખડી તો મળી જાય ભાભી ની ખબર નઈ પણ ભાઈ ઓલી રાખડી તો મળી જાય.
હ તો વા સેમ તો મહિના દિન તો.
હા એટલે જ ને કેતન આવેને પછી ચ હું બાય પછી હોય ને રાખડી તો લઈ લેને પછ. પોસ્ટ કરતી હોયથીને એમ તો ત્યાં થીને મોકલાવે તો એ પૂગી જાય. સ્પીડ પોઝ કરે ને તો આઠ દસ દિ માં પૂગી જાય.
હમ.
એલે મમ્મીને કેવું એડ્રેસ મોકલાવે.
એડ્રેસ તો હવે ઓલું હતું જુનું હતું મારી પાસે એ એડ્રેસ મારે નાખ ગયેલું હતું આમાં
કે અહીં નવા કર ન.
ના ના વખર હું ઓનલાઈન ત્યાંયા મગાવતી ને ત હું સાઠું બધું ત તં ડિલેવરી. ત આમાં સેમાંપાય.
ઓ હયાંથીને તો મોકલ દેતો. હમાં તોને પછી મોકલાઈ દવ ભૂગી જાય ન્યાં એને ઘેરે
હા હત મોકલાવે
હા.
અમે બોલાનીને હું જાવ નખર બાંધવા જાય.
ના બોલે તોય જવું જ છે ભાઈ રખડ બંધમાં નદી ફ આવતું. એમમ એયા કેમ બોલતા.
. હા મમ્મી મમ્મી ની તો બોલાવતા ને સા ઓલી તો ઓલી એ ન બોલે તોું ક. પપ્પા ને બોલાવતા તો ખોરીને રાખલી બાંધતા.
એ તો દેવલો નહી બોલે ઓોલી તો બોઈ છે જ ને આવો તો એને કે ને બેસે. બોલચ તો ખરી આમ તો રાખડું બાંધ.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
છે હવે.
તમા આને તો રજા જઈશે આ કંપનીમાં રજા છે એ .
. રોહિત કેતા ત એ કે ઓલા બાજુ લઈ લેડય મહારાષ્ટ્ર બાજુ કંપની કે હા એમ કહેતા હતા કંપની
પોસ્ટિંગ મુુંબઈ બાજુ કહેતા હતા.
હા જોય એમ કે કેતા હતા મુંબઈ બાજુ કે લઈ લેવા સેટું થઈ જાય. એક દી બે ગયા હતા ને કયા હતા.
નઈ મન જ ને થઈને વાત કરતા .
હ એટલે જ કઉ છું હું તો ભેગા થથી આઈ સ.
ના ના હે ને પેલા મનો જે કે તનને કર્યો એ બે બસ વાતો કરતા હ છે પછી પાસે તો વિડીયો કોલમાં લઈને વાત કરતા હતા ખબર.
હોય હા એટલે જ કઉ છું મેં તો હવે એ તો મેં. તું કોણ જાણા બે ભેગા થથીયા તો રોહિત ને મનોજ
ના રે ના
બે નોખ ન ખાય છે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
હા. આ બાપા એ દિલ્હીમાંં હોય કે દિલ્હી પણ હોય જાય તો એ કેટલા પૈસા લે. પાંચસોને હજાર.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
તો આહં ઓલામાં તો બહુ જ.
દિલ્હીમાં તો બહ હોય ને એમાંજક .
ના અમેં એ તો છોકરા ઉપાડે ને વ જય બાપ.
હા ત્યા ન કે ક થઈ.
અમે દિલ્હી થી ન. પછે દિલ્હી માં આવ્યા ને ત્યાં પછી ઓલું સ્ટેશન હતું ઓલું રોકાણ આશ્રમમાં
હમ્મ.
એ હોટલ જેવું જ હતું એટલે આમ પણ હતું આશ્રમ જેવું જ.
હમ્મ.
બસ હતી ને એની બાજુ આ જુદી રોકા ખાઈ પછી બસ હતી.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
બસને ગયા ને માનસામાન ઉપાડી નેાય એને ભેગું એક હતુંને નોકરી. પર એ ન્યા જતો દિલ્હી થી બધાં સ્ટેશન થી જવાનું દિલ્હીમાં. ત્યાંથીને બસ જાય પછી અડધો સામાન મૂકવા લાગ્યો ને માન માન ફગાલા. હા કેતન કે એટલો સામાન કોઈ લેતી જ નહી કે
હા તો પણ પેલી વખત હોય તો તમારે પછી લઈ જાવું પડે.
ત પહેલી વખત હોય તો બધું તેલ ને આ તેને લઈ ગયા ત તેલ અમારે પાંચ કિલો ડબલું. તો મહિનો દેલ ત્યાંથી લઈ એ વાત.
હમ્મ.
સારું નથી કઈ
તેની પાસે મોંઘુ છે કેવા ડબ્બા તો
ત અહી તો તું ઓલું તેલ તો સિંગ તેલ નો હોય સીસો લીધો ને. હા લીટર એક ન તો હરામ સિંગ તેલ ની ઓલી સુગંધ ના આવતી હોય ને તો.
કઈ મૂકીએ તો કી સિંગ તેલ ને શું બનાવા.
ગંધ આવે આ તો કઈ નથી આવતી મેં એક ધૂસીને તેલ ઓલું ઠોકરાને બનાવીએ ને તેમાં સિંગતેલા આ હારુ એમ લાગે હા. તો હરા મેં તો એક દી ખોલું મેં તું લઈ ને જઉં સિંગતેલ મેં કીધુંનેયલું નતું મેં સીશોધ લીધું. ઢોકળા ને આમ બોલવા વધવા બીજું અહીં સિંગ ડબ્બા તો મળતા નથી સિંગતેલ ના.
હમ્મ.
તે ખોયલું મે કાયધુ મે આ ઠોકરા જ બનાવ્યા કઈ હરામ કઈ સુગંધ જ ના થી આવતી. જેમ ખાલી દોરી ગલસે માંડવી.
એમાં.
હા.
અ બાવીસો રૂપિયા ને તઈ ડાબુ આવ્યો હતો તો લીધો એ પણ એ ઓલું કપ બીજું કંઈક આવે ને
શ અમે અવે તો એને કશ આવે વાપરીએ.
એ આઈ નો આવે આવજ. અમે તં રેતા ને ત રાણી કપાસી ઓલું લીધું હતું પછી બીજું કઈ સિંગતેલ લીધું હતો ડબ્બો એક.
સિંગ તેલ ના તો કઈક મોંઘો હતો તો હાડ તીન હજાર હતા.
તી બી આ સન સનફ્લાવર ન બે આ આયરો આ સિંગતેલ ને પચાર નો ફેરવ નો સનફ્લાવર પચાવ ઓછું હોય નહિ ને પચાવ વધારે હોય સિંગ સીંગતેલ.
હ હા તે અમે તો ત્યાં થી ના આવ ઓલું ચિંગતેલ જ ખાધું. એજ ભાવે હવામાં તો થોડાક દિવ તો હવાય સજાવતી એમ થે.
અવેજ જ નહી.
તે અમે પછી હવે તો આઈ ત તો એક ડબ્બો પડ્યોતાને કેવું હતું. આ સાંત તો કેવુ બે ત્રણ ડાબા
હોય તે થઈ જ એમ.
હા એ લઈ દેત ડબ્બા તેલ ના ડબ્બા તો એ લઈ દેત.
છે એ હ
તઈણ તઈ ના થી. તૈને દે તૈને ઓલી વખતે દીધા ત ત જો હજી એક આંખો પડી ગેલો હે ને એક અધુરો હે. હા દિવાળી તો પીજા હમારા
હા તે અમારે એમ તો આ વાત અહી લીધો તો કે અહી પછી વધારે ખાવાનું થાય તો કેટલું ખાલે
નોખ નખું નાડ બનાવતા હોય તો વ એમાં વધારે જો હોઈ. તળ ગલું વધું હોય અમારે અમારે તળી ગલું વધારે હોય ખાવાનું.
હા કેતન નથી હમણાં કઈ નથી તરતામ નકરતો કઈ વેફર ને તોરવાની જ ભુગરા ન ક તો વેફરો ને ઇજ મમરીયો. એ તો બધું લઈ આવવા તો એ બધું પૂરું થઈ ગયું મોબરીયું ને આ તે. ફરે કોલી ખારી ખારી છે ને ધૂધવા જેવી તે છે.
તા મારે મોરી આ મારા મોરી છે બરોબર આવી મારે તો.
અહી તો નીકળી ખારી દૂધવા જેવી છે બાપા.
કેમાં ખાવી હવે એ ભય રહ્યું પેકેટ બાકી એ મારે હા હું એ દીધી મેમરઓ
હમ્મ.
એ બધું પૂરું થઈ ગયું હ બાયણથીને લઈ. ભૃગરા ના તેમ ખાય છે.
અથાણું અથાણું ખાવ ન મળે.
અથાણું ત કેન્ટીન માં મળ્યો લોહણ નું સેવી ખાઈ.
હ મમી મારેટલો જસલે
હ આતી મમ્મીને કહેતી તી મેં થોડુંક રાેક આવ હતી. ખાવા આવી બાવી તો હવે. આવી એ ત‌ઇ કેતન તો હમણાં જ કેતા મારેત મેં ક દો હજાર જો આથી જો. દિલ્હી પહોચાય તો પંદરસો રૂપિયા ત્યાંથી દિલ્હી જવાની ટિકિટ છે.
ત‌ઇ.
બે સીટ તો કરાવવી જ પડે બે ની.
હા.